હલો, કેમ છો?
મજામાં. તમે કેમ છો?
બસ એકદમ મજામાં. શું કરો છો?
કાયનય આજે વિચારું છું કે ટેકનોલોજી ના વિશે આપણે થોડીક ચર્ચા કરીએ.
હમ હા હાસ
કે જે આપડે. દૈનિક દૈનિક જીવનમાં જે ટેકનોલોજી આપણને કઈ રીતે કામ આવે છે?
ટેકનોલોજી તો અત્યારે આપણે ડગલે ને પગલે જરૂરી છે, કોઈ પણ કાર્ય કરીએ પેલા કરતા આજકલ ટેકનોલોજી ખુબ વધી ગઈ છે.
સાચી વાત છે.
અને નવું નવી ટેકનોલોજી ના કારણે આપણા કામ પણ સરળ થઈ જાય છે, મોટા ભાગના.
સાચી વાત છે, અત્યારે એવું છે કે સવારે ઉઠો ત્યારથી અ ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે ને કે રાતે સુઈ ત્યાં સુધી આપને કામમાં આવે છે. જેમ કે સવારે ઉ કે પછી આપડે મોબાઈલ કોમ્પ્યુટર બધુજ રહેશે. સ્માર્ટ અત્યારે તો પેલે સાવ નાની ટીવી આવતી હતી. અત્યારે અ સ્માર્ટ ટીવી આવી ગઈ છે, જેમાં આપડણે ટીવી માં જ બધું કરી શકીએ છીએ. યુટ્યુબ જોઈ શકીએ છે. બધું જ. જે છોકરાઓને પેલા મોબાઈલ આપી દેતા હતા જોવા માટે અત્યારે ટીવી માં બધી વસ્તુ આવે છે.
હા, એ તમારી વાત એકદમ સાચી છે. અને બીજું બધું પણ આપડે જોઈએ કે અત્યારે ટેકનોલોજી માં ઘણું બધું આવે છે. પેલાના સમયમાં આપડી જેમ, ઇલેક્ટ્રિક પંખા કે એવું કશું નહોતું. તો લોકોને હાથ થી પંખો નાખવો પડતો ને એવું બધું કરવું પડતું જયારે આપડે તો સ્વીચ ચાલુ કરીએે ત્યાં પંખો ચાલુ થઇ જાય છે. લાઈટ ચાલુ થઇ જાય છે.
અત્યારે સ્વિચ નહી, અત્યારે તો રિમોટથી અ પંખા ચાલુ થઇ જાય છે. અત્યારે એવા ટેકનોલોજી ના કારણે. અત્યારે એવા પંખા આવ્યા છે, કે સ્વી રિમોટ થી ચાલુ બંધ થાય છે. આપડે ત્યાંથી હટવું ન પડે.
સાચી વાત તમારી
એટલે જેમ બને એમ સુવિધાઓ વધારે આવે છે, પણ એ એમાં આપણે થોડીક આળસપણું પણ આપણામાં આવી ગયું છે, કે આપણે એના લીધે આપડે ઉઠ ઉઠતા ય નથી જે આપડે ત્યાં બેઠા બેઠા બધું કરીએ છીએ.
પહેલા ના સમયમાં સ્ત્રીઓનેજયારે કોઈ ચટણી કે એવું બનાવુંહોય તો એ હાથેથી પીસી ને બનાવતા જ્યારે અત્યારે મિક્સર આવી ગયું છે. તો બે સેકન્ડ ની અંદર ચટની બની જાય છે. એટલે ધીમે એક વસ્તુ એ પણ સારી છે કે સ્ત્રી ઓ નો ઘણો સમય બચી જાય છે.
સાચી સાચી વાત છે. અચ્છા આપડે અત્યારે સવારે ઉઠીએ ત્યારે પેલે આપણે અલાર્મ રાખી દઈએ. એલાર્મ જેવું વાગે એટલે એ પણ ટેકનોલોજી નો જ પાર્ટ છે. કે આપણે અલારમ થી આપણે જેટલા વાગે ઉઠવું હોય એ ડાયરેક્ટ ઉઠી જવાય છે. જે પેલે આપણેે સુઈ જતા તો ઉઠાતું નહી તો સ્કૂલ છોકરાઓને સ્કૂલે નહોતા મોકલી શકતા. પણ અત્યારે અલાર્મ રાખી દીધું હોય છ વાગ્યા નો તો છ વાગે વાગે એટલે આપડે ઉઠી જ જઇએ ગમે તેટલી આપણેે રાતે મોડું થઈ ગયું હોય તો પણ એટલે એ પણ આપણે ફાયદાકારક જ થયું છે.
એનો ફાયદો છે. પણ એ પણ છે કે આપણે અત્યારે ટેકનોલોજી ઉપર એટલા બધા આધારિત થઈ ગયા છે. કે ક્યારેક આપણે એના લીધે અગવડ પણ થાય છે બોલી હાલ રા આપડે રાખ્યું હો એ ક્યારેક આપડે સમય એએમ ને બદલે પીએમ કેમ કર્યુ હોય
સાચી વાત છે પણ અત્યારે આમ બધી રીતે તો ઠીક છે પણ શિક્ષણની રીતે ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે ને કે અત્યારે જેમ કે અત્યારે કોરોના આવ્યો તો ત્યારે બધી સ્કૂલ, કોલેજ બધું બંધ થઈ ગયું હતું. જે આપણે ત્યારે ઓનલાઈન ક્લાસ ચાલુ થયા હતા જે ટેકનોલોજી ના લીધે જ થયા હતા. કે છોકરાઓ નું ભણતર ના બગડે પછી એમનમ ચડાવ પાસ કરીએ તો છોકરાઓને એ પ્રમાણે એમનું શિક્ષણ પાયો જ કાચો રહી જાય તો છોકરું પછી કેવી રીતે આગળ વધે એટલે ઓનલાઈન ક્લાસ ચાલુ થઈ ગયા હતા તો મોબાઈલ કે કોમ્પ્યુટર ના લીધે ડાયરેક્ટ જ ઓનલાઈન ક્લાસ જોઈન કરી લેતા હતા છોકરાઓ સ્કૂલ ડાયરેક્ટ સ્કૂલ બંધ નહોતી થઈ ત્યારે ઓનલાઈન ક્લાસ ચાલુ કરી નાખ્યા પુસ્તકો એવા અત્યારે આવી ગયા છે ડિજિટલ કે આપણે બધું જ્ઞાન આપણે હા મોબાઈલ ને કોમ્પ્યુટર માંથી મળી જાય છે. જે આપણે અત્યારે એવું નહિ કે બુક્સ જ વાંચવી પડે
વસ્તુઓ થઈ ગઈ છે કે એપ્લિકેશન થઈ ગઈ છે કે આપડે છેલ્લી ઘરે કોઈ સામાન લેવાનું થઈ ગયો હોય બંને નો આપણે બચાવ કરી શકતા હોઈએ છીએ.
સાચું છે. પછી ટેકનોલોજી ના લીધે જ આપણે ઘણા બધા કામ આપણે બેઠા બેઠા કરી શકીએ છીએ, અત્યારે જોઈએ તો પેલા આપડે બ્લેક બોર્ડ હતું બ્લેક બોર્ડ માં આપણે છોકરાઓ ભણતા હતા આપણા જમાનામાં આ પછી ગ્રીન બોર્ડ આવ્યું કે બ્લેક બોર્ડ ખરાબ થઇ જાતુ તો ગ્રીન બોર્ડ આવ્યું પણ અત્યારના જમાનામાં ટીવી જ ડિજિટલ ટીવી આવી ગઈ છે જે ડાયરેક્ટ જ છોકરાઓને હા બધું એમાંથી જ ભણાવવામાં આવે છે ટાઈપિંગ કરી કરીને એટલે જો ભૂસવું ના પડે જે ડસ્ટર જે ડસ્ટ બધો હવે એ બધું બંધ થઈ ગયું જે ડાયરેક્ટ આપણે ટાઈપિંગથી કરી શકી છીએ.
એ સાચી વાત છે અને અત્યારે આપણે જોઈએ કે આપડે ત્યાંક બહાર જવું હોય તો પેલા હારે
એટલા માટે અમને સમય પણ ન પડતો અને આપણે
સાચું છે.
અત્યારે પેમેન્ટ પણ એવી પેમેન્ટ પણ એવી રીતે જ કરવામાં આવે છે કે ડાયરેક્ટ જ આપણે પેમેન્ટ ઓનલાઈન થ્રુ થઈ જાય છે પૈસા હાથમાં નથી રાખવા પડતા. જે પર્સમાં આપણે લઈને ફરતા હોય ત્યારે પર્સ પણ અત્યારે તો ચોરાઈ જાય છે. તો આપણે અ મોબાઈલ થ્રુ મો મોબાઈલ તો આપણે એવી રીતે આપડણે રાખીએ કે આપડે અ આમ એ મોબાઈલ ને આપડણે દૂર જ નથી થવા દેતા એટલે મોબાઈલ આપડે ધ્યાન રાખીને જ રાખીએ છીએ જેમાં આપડે ઓનલાઈન જ પેમેન્ટ કરી દઈ એટલે પૈસા નું કઈ પ્રોબ્લેમ થતી નથી. આપણેે દૂર બેઠા બેઠા ઓનલાઈન પેમેન્ટ કરી શકીએ છે. કે જે ટેકનોલોજી ના લીધે જ આ બધી રીતે આપણે કરી શકીએ છે.
એમાં ત્યારે કોઈ ખામી હોય આપડે હોય એવું લાગે છે. એટલે ક્યારેક આપણા એના લીધે અડચણ પણ આવતી હોય છે એના કામમાં રુકાવટ આવતી હોય છે. કોઈ એવી જગ્યા હોઈ જ્યાં નેટવર્ક ના આવતું હોય તો આપણું કામ પણ અટકી જતું હોય છે ત્યારે.
આપણે કહીએ તો પેલે આપણે કોઈ પણ બીમાર પડીએ તમારું પણ એવું જ થાય છે.
બહુ ધીમો આવે છે.
હલો.
હા હવે આવે છે.
આયો.
હલો.
હવે આવે છે.
હા હવે આવે છે.
હા. એટલે આપડે અત્યારે એવું થઈ ગયું છે ને કે આપડે બીમાર પડ્યા હોય ઘરમાં એકલા હોઈએ તો પણ આપણે અ કોઈને પણ ફોન કરીને દવા ડાયરેક્ટ જ મંગાવી દઈએ છે. કે અમારે કઈ પણ દવાની જરૂર હોય તો ફટાફટ પાંચ મિનિટમાં બધી વસ્તુઓ પણ આવી જાય છે દવાઈ આવી જાય છે. જે તમે પેલા આગળ પણ કહ્યું કહ્યું એમ. બ્લીન્કીટ માં આપણે સવારે મારે જ વચ્ચે એવું થયું હતું કે સવારે છોકરા માટે મારે સોસની જરૂરત જરૂર હતી કેચઅપની તો મારે સવારે છ વાગે મેં કે કેચઅપ મંગાયું ને તો મારે દસ મિનિટમાં આવી ગયું. એટલે આપડે દોડાદોડી કરવી નથી પડતી.
હા એ વાત એકદમ સાચી છે. આમ જોઈએ તો ટેકનોલોજી સમજદારી પૂર્વક ઉપયોગ કરીએ કરીે તો એ આપણા માટે ફાયદા કારક
સાચી વાત.
આજકાલ જોઈએ તો મોટા ભાગના લોકો ફોન લઈને બેઠા હોય પણ એમાં ખાલી એ પોતાનો સમય જ બગાડતા હોય છે.
સાચી વાત છે મોબાઈલ મોબાઈલ થી પણ હા સાચી વાત છે, મોબાઈલ થી આપડે ફાયદાય છે અને ગેરફાયદાય છે ક એ આપડા ઉપર નિર્ભર કરે છે કે આપડે એને કેવી રીતે યુઝ કરવુ
એકદમ સાચી વાત છે
જે આપડે એવું કહીએ છીએ કે સોશિયલ મીડિયા ઉપર આપડે એમ કહીએ છીએ કે સોશિયલ મીડિયા ઉપર સમય નો બગાડ કરે છે સોશિયલ મીડિયા ઉપર લોકો કમાયેય છે.
હા એકદમ સાચી વાત છે.
અત્યારે ઘણા બાળકો મોબાઈલ ઘણામાં બાળકોને મોબાઈલ ની ટેવ પડી ગઈ છે, જે મોબાઈલ લઈને જ બેઠા રે એટલે એનાથી ર એને બાર રમવા જવાની અ રમત રમવી અત્યારે અ છોકરાઓને ખબરેય નથ પડતી કબડ્ડી શું છે ખોખો શું છે જે બધું અ આપડે અત્યારે બસ મોબાઈલ લઈને ગેમ રમવાનું જે એવી આદત પડી ગઈ છે જે આ બારની રમતો બધી ભૂલી જ ગયા છે છોકરાઓ જે જેના રીતે એ જેના લીધે એ શારીરિક રીતે અ તાકત ઓછી થતી જાય છે.
એ વાત સાચી છે અને એ લોકો એકલવાયું જીવન જીવતા શીખી જાય છે એ લોકો બારે બીજા લોકોને મળે એની સાથે કેમ કેમ એ બધું એનામાં એ ગુણ આવતો નથી.
સાચું છે.
એટલે એક એનો મર્યાદા ગણાવી શકાય આપડે કે ટેકનોલોજીના લીધે ઘણા ગેરફાયદા એની મર્યાદા પણ છે.
સાચી વાત છે આપડે જેમ બને એમ. અ સારી રીતે ઉપયોગ કરતા રેવું જોઈએ.
એકદમ સાચી વાત છે જો આપડે એનુ સમજદારીપૂર્વક
સારું ચાલો તો આપડે પછી બીજા ટોપિક પર મળીશું. તમારી સાથે વાત કરવાની મજા આય
ચલો ફરી મળીએ જે શ્રી ક્રષ્ણ.
જે શ્રી ક્રષ્ણ